હા હ કરે કઈની હા બેસી રેયલી છું અને આ વોટ્સઅપ કરેલું બાકી હજી તો અમારા ઘરે આટલું તો બધું લેટ લેટ થાય હા હા જમી લીધું
અમારી ઘરે બી બાકી છે એમ તૈયારી બનવાની હજુ તો
હા અમારા ઘરે જેવું જ છે.
હા વરસાદ છે ને એટલે જરાક આમ બધા મોડાથી ગરમ ગરમ જમીને
એજ હમ્મ. હ બી આ વરસાદ પડે મસ્ત બેસેલી છું અને વરસાદ ને જોવતી છું કેમ કે કઈ કામ ધંધા તો છે નહી આજે તો સવાર થી જ વરસાદ પડતો છે.
તો બહુ જ વરસાદ હતો
હમ્મ.
પ્લસ પાછી એમાં હવા ભી ચાલતી હતી.
સોશિયલ મી એને શું કેવાય સોશિલ મીડિયા પર એમ તેમ બધું જોયું
હા હા મેં ભી જોયું
અગાહી છે એમ કે
હમ્મ પેલું બધી જગ્યા એમ કોલેજ સ્કૂલમાં રજા આપેલી છે ત્રણ દિવસ ની એવું તેવું મેં બી જોયું
હા એજ મેં બી જોયું ન્યૂઝ મા આમ તેમ બધું વરસાદ મા બધું ભિનુ પણ બધું છે.
હા એમ બહું જોરમાંયા આજે બી તો હતો જ એમ
હમ્મ ક‌ઈ ક તો કોઈ ક બધી જગ્યા ઉપર રજા આપેલી છે.
હા. આજે મને લાગ્યું રજા આપે પણ ચાલુ જ હતું
એજ તો નહી આપે ને.
હા.
આપણને તો.
હા પછી ઓનલાઈન જોયું ને તો એમાં બતાવ્યું બધું.
હા ઓ-ઓનલાઈન બધું ખબર પડી જાય. હા કા કે એટલો વરસાદ પડવાનો છે.
કા કયો ઝાડ પડ્યું
હમ્મ, તે બધ્ધું બતાવી દઈ.
હા.
આપડે કશું કોને જાણવાનું પૂછવુ નહીં. મગજ મારીજ છે. બધું અવડે તો આવી જાય.
હા.
હવડે ઇન્સ્ટાગ્રામમાં એક ફોટો પાડીને નાખી દઈ યે આ જગ્યા પર આવું કઈ થયું છે એટલે બધાના ફોનમાં વાત પહોંચી જાય. ઇન્સ્ટાગ્રામ તો બધા જ યુઝ કરે
હા અરે ફોટાની સાથે સાથે કઈ જગ્યા નો ફોટો છે એ બી ખબર પડી જાય. ક્યારે અપલોડ કરેલું છે એ બી ખબર પડી જાય.
કયા ટાઈમ પર હું ઘટના ઘટી બધું એટલે બધું જ
હા બધું ખબર પડી જાય.
એક તો આ ફાયદો છે જ સોશિયલ મીડિયા નો ને આ બધી ફેસબુક ઇન્સ્ટાગ્રામ સ્નપચેટ એનો કે બધી ડી તેજ આપણને ખબર પડતી રે ભલે આપડે ત્યાં હોઈએ કે નહી હોઈએ.
હા પણ ફાયદો તો છે પણ એક વાર જો એમાં ઘુસી ગયા ને રીલ્સ જોવા
પછી બહાર નીકળાય જ નહી.
ગયાજ ને હાચુ ક્યારે કલાક ને કલાક નીકળી જાય ખબર બી નઇ પડે.
તે એજ ને મેં બી યુટ્યુબમાં જો સ્ક્રોલ કરવા બેહુ એમ દિવસ વીતી જાય ને તો બી વિડિઓઝ તો આવ્યા જ કરે આવ્યા જ કરે એ તો પતવાનું નામ નહી દઈ પણ આપડે એમ બી જરૂર પતી જાય.
ઇન્ટરેસ્ટિંગ આવે ને કે પછી આમ બહાર નીકળવાનું મૂડ બી જો જરાક આમ તો બનેલું હોય ને એ બી પાછો ફોનમાં
હમ્મ ને અગર ફોન જો હાથમાં બાજુમાં કઈ થતું હોય ને એ બી આપણને તો ખબર નહીં
અરે મારી અરે અહીયાં તો અડ્ડા અડ્ડા કરે તો બી નહી સંભળાય.
એજ તો મારા ઘરે બી એવું જ છે મારા મમ્મી પપ્પા કઈક કામ હોય તો બૂમ પાડ પાડ કરે પણ એક વાર ફોનમાં ગયા એટલે વાત ખતમ. પછી કઈ હળાય પણ નહી બીજું કઈ દેખાય પણ નઇ.
હા ને એ લોકો જે બોલેલ હોય એ ભી ભૂલી જાય કે એ લોકોએ અમને હું કીધું.
હા એવું જ લાગે કે હુંલૂ હું જેવું કયા કર તા છે ને આપણને બસ ફોથી લેવા દેવા બધા એક્ટિવ રહી સોશિયલ મીડિયા ઉ પર ચોવીસ કલાક બીજું બધું ખોલી જાય પર એમાં ઓનલાઈન આવવાનું એમાં રીલ્સ જોવાની કોઈ હું સ્ટોરી મોઈ એ બધું કઈ
અરે આજ હુધી કોઈ નો ફોન એમ હાથમાંથી એમ બહાર હોય એટલે કશે મુકેલું હોય હાથ માં જ હોય તેમાં તો મારે ઘરે તો પૂછવાનું જ નઇ.
હમ
ટીવી ભી ચાલુ ફોન ભી ચાલુ બધું ચાલુ.
હમ
હમ
એ તો એવું જ
હા એના વગર તો કોઈ જમે બી નઈ ને કઈ નઈ.
એજ તો ફોન વગર તો દિવસ થી ચાલે એવું કામ છે આવડે તો.
ઓ આજ એક દિવસ ફોનમાં રિચાર્જ પૂર થઈ જાય તો કેવું લાગે.
તેજ તો જિંદગી ખતમ થઈ ગઈ એવું જેવું લાગે.
હા આ એમ બોરિંગ બોરિંગ લાઈફ.
હમ
કઈ છે જ નઇ. ફ્રેન્ડ લોકો હોય તો બી એમ કોઈ કમી એમ છે એવું લાગ્યા જ કરે.
હમ
હમ
હવે હું કરવાના હવે જમાનો જેવો ચાલતો છે ફોન વાળો અને આ બધું સોશિયલ મીડિયા પર જ અરધા તો જીવતા જ ને સોશિયલ મીડિયા પર બતાવા માટે કે મેંયા છું હું આવું કરું છું મેં આ ખાધું છે મે આ. પીધું છે હા હું લેવાનો છું કે લે લીધું છે.
તો હજુ.
એ લોકોની લાઈફ તો એમાં જ એ લોકો એમાં જ જીવતા હોય એવું જ એવું લાગે. કે મારે આ પ્લોટ કરવાનું છે આવું કરવાનું છે હમ.
મેં વિચારો એ લોકો ન આખું મગજ છે એમાં જ રત તો સે ને મેઘ
રાત દિવસ એમ ઊંઘમાં પણ એજ દેખાતું હ શાયદ. કે મારે હવે કાલે આવતી કલે આ બ્લોગ બનાવાનું છે જવાનું છે આવી રીતે કરવાનું છે આવો ક્રેઝ છે સોશિયલ મીડિયા ન તો. એજ તો એ જે કરે એ તો. એ લોકોને જાણે કેવી રીતે કરતા હોય આપડે ખાલી જોવાનું,
હા બે-બે ખાલી જોયા જ એ લોકોને,
હે,
પણ હવે તો કામ ભી એટલા બધા ફોનથી થાય કે, ફોન વગેરે કાથી ચાલવાનું ભી,
હવે તો બધી જ વસ્તુ ફોનથી થઈ જાય પશે, આપણે જવાની ભી જરૂર નહીં મળે,
હાજ નહીં તો જૂની રજા હોય સ્કૂલમાં તો ભી એવું નહીં કે એમ નોટિસ એમ કોલ. સ્કૂલ કોલેજમાં હોયએ તો ક્લાસમાં આવીને ફોન પર મોકલે.
તો બધું હા આપડે ત્યાં જ હોય તોભી, એ લોકો હવે રીતે એક મેસેજ બધાને ફોરવર્ડ કરી દે, એટલે કામ થઈ ગયું, એજ તોએ બધાને વારાફરતી કવાનું કરતા એક જ વારીમાં સો દોડશે. જેટલા ભી હોય બધા ગ્રુપમાં સેન્ડ કરી દે,
હા
મળી જાય એ મેસેજ,
મેં તો કેવું? કે આ ઓનલાઈન બધું એમ જોવા મળી જાય ને ન્યુજ ને એવું બધું. તો ન્યુઝ પેપર તો બંધ થઇ જાય મને એવું લાગતું છે.
તો ભીજે ઓલ્ડ છે, એ લોકો. તો ન્યુઝપેપર એ લોકોની જે પ્રથા પરંપરા છે. કરે છે. અજયભીત આ મારા બાજુમાં છે, એક આંટી. એ પણ ન્યુઝપેપર એમના ઘરે રોજે આવે રોજે એમ ન્યૂઝ જોઈ. પર જ ન્યૂઝ આપણે ફોનમાં જોઈ લઈએ.
હા એટલે ન્યુઝપેપર ની જરૂરત ની પડે.
હમ. પણ તો એને જો યુઝ કરેતો એ ફાયદેમંદ જ છે. ફોન તો કે આવું કંઈ એકદમ આપણને આપણેે ક્રિએટિવ બંને. જોવા માટે, આપણને કંઈ હમજ નહીં પડે તો એને પૂછવા માટે. હવે તો બધા સવાલના જવાબ છે, ફોન પાસે. એવી બધી એપ્લિકેશન ભી બહુ બધી છે, હમ હમ
એતો એમ ટીચર જેવું બધું એક્સપ્લેન એક એક એક્ઝામ. પલ આપીને એક એક વજન આપે.
એજતો,
હમ યુટ્યુબને ભી પૂછવાની જરૂરત નહીં મળે.
હમ.
હમ ગૂગલનું કામ હવે ચેટ જીપીટી જેમીનઈ કરે.
તો એવું જ હોરી બધી હરીફાઈ આવે હવે થોડાક હજી દિવસ જાહે એટલે, કંઈ નવું આવે એવી રીતે તો ચાલતું જ રહેનું.
હમ. આતો મેં બી મને બી ખબર નહીં હતી તો યુઝ કરું પછી ખબર પડી કે આવું બધું બી છે.
હમ એતો યુઝ કરે પછી જ ખબર પડે.
હા ઓનલાઈન ઇન્ડિયામાં ખબરને આપણને કીધેલું. ને ડિજિટલ માર્કેટિંગમાં અરે બહુ બધું.
એજ તો હવે તો બધું થાય શોપિંગ બી થાય. ફૂડ ડિલિવર બી થાય બધા બેંક ના કામ બી થઈ જાય ઘરે જ બહી ને બધું નોટી બધું જાણવા બી મળે ન્યૂઝ. એટલે
હા ને
પલા કેવું હતું કે ખાલી ફોન હમ ફોન નું કામ હતું ખાલી વાત કરવા. કે હવે બધું જ થાય આપણે ડોક્યુમેન્ટ બી એમાં સેવ કરી
હા પેલું ડીજીલોકર માં.
હમ્મ.
એટલે બધી વસ્તુ માટે છે.
હવે એનું હારું જ પણ કોઈ એવા છે જે બહુ યુઝ કરે. આપ જેમ કે આપડે આપડે ખાલી રીલ્સ વિડીયોઝ સ્ક્રોલ કરો આમાં આપણને તો એવું કેવું કઈ આવડે નહી. એજ તો કેટલું બધું જાણવા શીખવા બી મળે નવું એપ આવેલું.
એમાં આપ આ બધું તો બી આપણને જાણવા કેવી રીતે મલે આપણે સ્ક્રોલ કરીએ તેમાં આવી જતા એમ ખબર પડે કે હા આ ચાલતું છે પણ આમ પર્સનલી સર્ચ કરીને થોડી જોવા જાય.
તે એ
હમ્મ.
આવી રીતે કોઈ એડવર્ટાઈઝમેન્ટ કરેલી હૈ તો આપણને ખબર પડે હવે તો અએમ કઈ કઈ બી હોય નવું તો ફોનમાં ટીવીમાં બધી જગ્યા પર એમની એડવર્ટાઈઝમેન્ટ કરી જ દે એટલે હું. આપને ખબર પડે કે વસ્તુ આવું છે.
હમ્મ.
હવે તો નવું નવું આવ્યા જ કરે આપડે ખાલી જોવાનું હોય.
તોછે જ. આવવાનું જ છે ને આ ચાલવાનું જ છે ને આવી રીતે જ આગળ જવાનું જ છે.
હમ્મ.
જોની ક થી ને અહંયા લગીન આ વા એ આઈ લગીન.
એજ તો.
હમ્મ‌.
પહેલા તો આવતું નહીં. અરે હમણાં તો પેલું ખબર ને એઆઈ ટીચર બી છે એવું. ઇંગ્લિશ શીખવા માટે
એવું કે એ તો મેં ની સાભ
હા પેલી રોબોટ જેવી ફોન મેમ બતાવે શીખો એપ માં.
હાઆઆ
હમ્મ.
લાગે મને જમવા બોલાવે છે આઈ થિંક.
હા હા.
કઈ નહી તો પછી ફ્રી હોય તો કરીશ હા ને તું બી જમી લે મ. પણ જમી લેવું.
હા ચલ.
હમ્મ, બાય.
બાય.
હમ્મ.